બસ મજામાં. તમે કેમ છો. હલો.
અવાજ આવે છે?
હા હા અવાજ આવી રહી છે આપે હા હા આવે છે આવે છે.
તો પછી મે ક ક્યાં જતા રહ્યા છે.
હા એજ ને ઘણા દિવસો પછી આપણી વાત થઈ રહી છે એજ મે વિચારતી હતી કે કેટલા દિવસ થઈ ગયા તમારાથી વાત કરીને ચાલો સારું કર્યું તમે આજ ફોન કરીને.
હા એજ હું અહિયાં હતી નહ ને હું થોડી બહાર ગઈ હતી ફરવા માટે.
હા એ ને હવે તો એ આમ વેકેશન હતો તો છોકરાઓના વેકેશનમાં કંઈક ના કંઈક પ્લાન બની જાય છે કે ક્યાંક જઈ આવીએ આપને.
હા એજજ મને તો છે ને બહુ જ ગમે છે નવી નવી જગ્યાઓ જોવાની અલગ જ મજા હોય છે એની.
હા એ તો છે જ અલગ અલગ જગ્યા જોવાની મજા પડી જાય છે અને બઉ મજા આવે જીવનમાં આવા નવા અનુભવો આપણને કરવા જોઈએ.
હા કરવા જ જોઈએ હમણાં જ હું ઉદયપુર ગઈ હતી ત્યાંના તળાવો અને મહેલો બહુ જ સુંદર હતા ઉદયપુર તો લેક સિટી પણ કહેવાય નઈ?
હા એ તો છે જ ઉદયપુર લેક સિટી કેવાય અને એ જગ્યા પર આપણને ઈને બહુ મજ મજા આવી જાય આમ છે કે જગ કેટલી ખુબસૂરત છે, તો તમને તો બહુ મજા આવી ગઈ હશે ને?
મજા આવી અને સાંજના સમયે એનો એના તળાવ તો એટલા સુંદર લાગતા હતા ને કે હું શું કેઉં, શબ્દોમાં એનું વર્ણન નહીં કરી શકું પણ એટલા સુંદર હતા ને મને બહુ જ મજા આવી.
હા એ જ ને તળાવ જોવાની તો એ લેક સિટી કેવાય એટલે એ તળાવ ભી તે તે તો ત્યાં તો બહુ બધા તળાવ હસે
હા. હા હા બહુ બધા હતા અને ત્યાંની દાલબાટી ખાઈને પણ મને ખુબ જ મજા આવે.
હા એ તો છે જ રાજસ્થાન ની દાલબાટી તો પ્રસિદ્ધ છે તો એ તો ત્યાં જઈએ અને દાલબાટી ના ખાય આવું તો થાય જ નહી.
હા એજ છે જો માણસો છે ને મુસાફરી કરે ને તેને નવું નવું શીખવાને મળે એ એવું લાગે મને. મતલબ નવી ભાષા હા નવી. ભાષા નવા લોક તેમની સંસ્કૃતિ મતલબ વગેરે બધા ના વિષય આપણને જાણવા મળે. અને આપણો આત્મવિશ્વાસ પણ વધે.
હા એજ નહ એટલે આપને નવી નવી જગ્યાઓ પર મુસાફરી કરવી જોઈએ જેમ કે તમને કીધું. કે નવી સંસ્કૃતિ હા તો ઈ બરાબર છે આપણને નવી સંસ્કૃતિ જાણવા મળે પછી અને નરમ નવા નવા લોકો ના પરંપરાઓ જાણવાવામાં મળે તો આપણને નવી નવી વસ્તુઓ જા જાણવાવામાં મળે એમાં આપણને બઉ મજા આવી જાય. કંઈક ના કઈક નવું જ્ઞાન આપ આપણને લેવું. જોઈએ.
જોઇએ તો તમને ટ્રેનમાં મુસાફરી કરવું ગમે કે પછી બસમાં.
મને તો ટ્રેન જ ગમે છે બસ બસ ને કાર કરતા મને ટ્રેન વધારે ફાવે છે તમને.
મને પણ મને પણ ટ્રેનમાં બેસીને બહાર નથી દ્રશ્યો હોય ને એ જોવાની મને ખુબ જ મજા આવે છે તો મને ટ્રેન જ ગમે છે. આરામથી એમાં આરામ થી આપણે. જઈ શકીએ આમ તેમ ફરી શકીએ બધી રીતે ત્યાં સુવિધાઓ હોય છે.
આમ છે કે આપણને એકદમ કમ્ફર્ટેબલ આપણને બેસવું હોય તો આપણે બેસી શકી ત્યાં આપણને આરામ. તો આપણે સુઈ શકીએ પછી આપણને કઈ પણ વ વગે ની બી કોઈ વ્યવસ્થા હોય છે તો એ બધી આપણને બસ કે કારમાં આવી સુવિધા જોવા મળતી નથી આપણને સ્ટોપ લેવા પડે અને કારમાં આપને થોડા ઘણા આપડણે બધા અનક ફર્ટેબલ થઈ ગઈ એટ માહી આવે જેટલી ટ્રેનમાં મજા
સાચું કીધું તમે ટ્રેનમાં તો મુસાફરી કરવાનો અલગ જ મજા છે અને વરસાદના મોસમમાં આપડણે જઈએ ને ત્યારે મુસાફરી કરવાને બહુ જ સરસ લાગે એકદમ લીલાછમ ખેતરો જોવા મળે સમય જ પસાર થઈ જાય ખબર જ નહીં પડે એટલું બધું બહારનું છે. હોય ને એટલું લીલું લીલું હોય.
હા એજ ને બાાર નું વાતાવરણ જોવાની કે કેટલી મજા આવે આપણને વાતાવરણ જોઈને પછી મ્યુઝિક લગાડી દએ તો એ મ્યુઝિક સાંભળતા સાંભળતા બહારનું વાતાવરણ જોવામાં જેમ કે તમે કીધું કે ભાઈ વરસાદના સિઝન માં બહાર હરિયાળલી હોય તો એ જ જોવાની બ મજા આવી જાય.
હા મજા આવી જાય પણ જેને મુસાફરીમાં સૌથી મહત્વની વસ્તુ એ હોય કે આપણે છે ને ટાઈમ પર મતલબ એનું મેનેજમેન્ટ કરવું જોઈએ યોગ્ય આયોજન બનાવવું જોઈએ તો આપણને મુશ્કેલી ના પડે.
હા એજ ને આપણને પરિવાર અને મિત્રો સાથે જાય ને તો આપણને બધું સારી રીતે ટાઈમ વ્યવસ્થા બધી વ્યવસ્થા સારી રીતે પેલા જ કરી લેવી જોઈએ કારણ કે એમાં પછી આમ ના થાય કે કઈક વું મુશ્કેલી આવી જાય કે કઈ પણ પ્રોબ્લેમ થઈ જાય. એના કરતા પ્રી પ્લાનિંગ હોય તો મજા આવેે.
હા અને બજેટનુંું પણ ધ્યાન રાખવું જોઈએ કેટલા લોકો વધુ ખર્ચ કરી નાખે.
હા એ તો છે જ બજેટ તો બહુ જ જરૂરી છે બજેટ. ધ્યાન રાખવો જ જોઈએ બજેટ ન પ્લાન કરીશું તો પછી પછી પૈસા હોય નહી એના કરતા વધારે ખર્ચ થઈ જશે તો પછી વાંધા થઈ જાય.
હા એ છે બજેટ તો પેલા ધ્યાન રાખ કૂ પડે. અને તમને મિત્રો જોડે મુસાફરી કરવું ગમે કે પરિવાર જોડે?
એ તો બંને પોતપ પોતાની જગ્યા પર મજા જ આવે છે પરિવાર સાથે પણ બહુ મજા આવે પછી ક્યારેક આપણને મિત્રો સાથે પણ મુસાફરી કરવી જોઈએ એમાં પણ મજા આવે તો બંને બહુ જરૂરી છે.
હા તમે સાચું કીધું નઈ નઈ નહી તમારી વાત બરાબર છે. બંને સાથે અલગ જ મજા આવે છે પરિવાર સાથે શાંતિ મળે ને મિત્રો જોડે મસ્તી.
હા એજ ને એ બહુ જરૂરી આપણને પરિવાર સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ અને મિત્રો સાથે પણ તો મુસાફ બને બંનેઓ સાથે કરવી બહુ જ જરૂરી છે.
હા અને આપણેે મુસાફરી કરવા જઈએ ત્યારે કેવા મસ્ત નવા નવા ફોટો ખેંચીએ છીએ કે જાણે. આપડી યાદગારી બની જાય. હું તો ઘણી બધી તસવીરો લઉં.
હા એ તો છે જ હા હા તમને તો બઉ ગમે છે સારું ને ગમવું જ જોઈએ કારણ કેમ કે એજ તો મેમરીઝ રે છે રે છે આપણને પછી યાદ કરીશું કે હા ભાઈ આટલા બધા ફોટોસ કે આટલા બધા. તસવીરો ખીંચ્યા હતા આપણને તો અહીં એ જોવાની બહુ મજા આવે ને આપણને પછી યાદ રે કે. આ જગ્યા પર ગયા હતા તો આવું બધું અલગ. અલગ અલગ જગ્યા ઉપર પર જાય તો આપણને બહુ બધા ફોટોસ તો ખીંચવા જ જોઈએ ને આજના જમાનામા તો કેટલા ફોટો લોકો. જ્યાં કોઈ પણ લોક આવા નથી જે ફોટોઝ નહી ક્લિક.
હા હા એજ તો મતલબ ઓ સોશ સોશિયલ મીડિયા પર પણ હું તો કેટલા બધા ફોટો મૂકું છું અને આજકાલ તો એ જ જમાનો છે ગમે ત્યાં જઈએ એટલે સોશ્યયલ મીડિયા પર મૂકું જ પડે અને હું તો એના પર ફોટો પણ મૂકું છું અને ક્યારેક ક્યારે તો કોઈ રીલ્સો પણ બનાવી દેઉં છું. તો
બહ મજા આવે તો આપણને કઈકઈ પણ જગ્યા ઉપ નવી જગ્યા પર જઈએ. તો ત્યાં આપણને ફોટોઝ ને રીલ બનાવવા કેટ એટલી મજા આવે ને અલગ જ રી કોઈ કોઈ તો વાતાવર આ વાતાવરણ કે આવું હોય છે કે એમાં આપને અલગ અલગ તસવીરો આવે. જે એટલી સરસ આવે કે એ આપણને પોતે જ કેટલી વાર જોઈ લઈએ છે કે ભાઈ કેટલો સરસ ફોટો આવ્યો આપણનો
હા હા એ બરોબર અને તમારી જોડે કોઈ થયું છે કે મુસાફરી વખતે કઈક મતલબ આમ કઈ એવો યાદગાર પ્રસંગ હોય તમારો કે જે તમને યાદ હોય.
હા હા. આવા તો બહ બધા અમારી એક અવાજ આવે છે. છે તમને
હા હા.
શું થયો અવાજ નથી આવ્યો.
હા હવે હા ના ના આવતો જ તે બોલો.
હા એ જ ને. આવા બહ બધી જગ્યા પર અમને હા. અવાજ આવે છે ને. હ હું શું થયું અવાજ નઈ આવતી. તમને હા એજ બ બહુ બધી જ હા હા આવે જ છે ને. તો આમ તો બહુ બધી જગ્યાઓ પર મુસાફરી કરે ને અલગ અલગ જગ્યા પર અલગ અલગ જ આનંદ હોયને અલગ અલગ જ મજા હોય છે જેમ કે આપણને આમ આ હિલ સ્ટેશન પર જઈએ. તો એમાં કેટલી મજા આવી જાય હિલ સ્ટેશનનો આખો રૂક જોવા મળે ને પછી આપણને ઝરણા જોવા મળે તો એ બધું જોવામાં કેટલી આંખોને ખુશી થાય તો મને એ ઝરણા જોવાનું બહુ ગમે છે તમને ગમે છે.
ના મને પણ બહુ ગમે છે અને તમે હિલ સ્ટેશનની વાત કરો તો એમાં કાશ્મીર કાશ્મીર તો કે શું કે કે સ્વર્ગ છે મને એ બહુ જ ગમે છે અને મારું ત્યાં જવાનું મને વિચાર પણ છે.
હા હા તો તમને ક્યારે તમે ક્યારે વિચાર કરો છો કે ભાઈ આ પ્લન
હા મતલબ વિચાર તો કરું છું હવે ક્યારે થાય હવે એના પર ડિપેન્ડ છે.
હા એજ ને આપણને અલગ અલગ જગ્યાઓ પર જવું જ જોઈએ. હર સાલમાં એક વાર તો આપણને આવી જ નવી આવી જગ્યા જવું જોઈએ બહુ જરૂરી છે.
હમ હમ કારણ કે કાશ્મીર તો ભાઈ શું કહે ને ધરતીનો સ્વર્ગ કહેવાય એના બરફ એના પહાડો જોવામાં કેટલી મજા આવે નઈ. એ મારું તો ડ્રીમ જેવું છે કે કાશ્મીરમાં જાઉ મે
હા મને પણ તો ક્યારે પણ આ બરફ આ સ્નો ફોલ જોયું નથી તોને મને આમ છે કે મુ એક વાર જો આવી કઈ જગ્યા પર જાઉં મનાલી કે કાશ્મીર કે જ્યાં હું આ સ્નોફોલ નું હોય એન્જોય કરી શકું
હા તમને એવા દરિયા કિનારે ફરવાનું ગમે છે ઈચ્છો છો એવું કે દરિયા કિનારે જઈએ જેવું કે ગોવાનું પ્લાન બનાવી ત્યાંના બીચ અને નાઈટ માર્કેટ કેટલા ફેમસ છે ને.
હા એ તો છે જ્યાં ગોવાનો પ્લાન તો મે મારા હસબેન્ડ ગયા હતા ગોવા તો હું જઈ આવી છું બહુ મજ આવે ગોવામાં પણ ત્યાં બીચ ને ત્યાં નાઈટ આઉટ કરીએ તે પણ ગોવાની લાઈફ પણ બહુ સારી છે.
હા ને શું કે ને રોજિંદા જીવનનો થા થાક પણ દૂર થઈ જાય ને આપણે એવી એવી જગ્યાએ જઈએ તો આપણને કેમ તાજગી જેવી લાગે.
હા એ તો છે જ આપણને એકદમ તાજગી જે એવી લાગે ને અમે આપણને થોડું ઘણું લાઈફથી બ્રેક લઈને કોઈક નવી જગ્યા નો અનુભવ તો કરવો જ જોઈએ.
હા એ તો છે જ એટલે હુ છોકરાઓ તો હવે વેકેશન ની રાહ જુવે છે કે ક્યારે વેકેશન પડે અને ક્યારે ફરવા જઈએ. કામ સાથે ફરવું પણ એટલું જ જરૂરી છે નય.
હા કઈ પણ કામ સાથે ફરવું તો બઉ જરૂરી છે. આપણને કંઈક ના કંઈક નવું પ્લાન બનાવીને ક્યાંક તો જવું જ જો વર્ષમાં એક વાર તો આપને આવા નવા પ્લાન કરવા જોઈએ વરસમાં એક બે વાત તો ચાલો. પછી કઈ નઈ આપણે પણ એક પ્લેન કરીશ ને કઈ ચાલવાના
હા હા હા પાકું પાકું તો હવે આટલી બધી વાતો પરથી મને તો ફરી વાર ફરવાનું મન થઈ ગયું છે તો કઈ પણ પ્લાન કરો તો મને જાણવજો.
હા હા પાક્કું પાક્કું હા પછી ચાલો કઈક પ્લાન કરીને હા. ઓકે પછી મળીએ હા બાય રાુ રા.